હાલો
હા શું તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે.
હા સંભળાઈ રહ્યો છે હવે આજે આપ મારે ખમણ બનાવાના છે તો ખમણ બનાવું છું.
હા આજે આપડે ગુજરા તી વાનગી પર વાત કરીશું.
હા તો ખમણ ઉપર વાત કરીએ ખમણ બનાવવા માટે ખમણ બી છે પાટળી છે પછી ઢોકળા છે ઈદડા છે.
હા એ તો ખુબ પ્રખ્યાત વાનગીઓ છે ગુજરાતની અને અ અમદાવાદ ને એવી ઘણા બધા રાજ્યોમાં સુરતમાં લોકો ખાવાના ખુબ ચહીતા હોય છે તો આવી બધી વાનગીઓ ખાવાનું ખુબ પસંદ કરે છે. તો આજે આપણે ખમણ ઉપર વાત કરે તમને ખબર છે એમાં કયો લોટ વાપરવામાં આવે છે.
હા એના અંદર ચણાનો લોટ વાપરવામા આવે છે પછી લીંબુ ના ફૂલ છે ખાંડ છે અને મીઠું છે. આ બધી એની ઇન્ગ્રીડિયન્ટસ છે અને સોડા
હા સાચી વાત છે ખુબ ઓછા વસ્તુઓથી ખુબ જ સારી વાનગી બની શકે છે. ખમણ જેવી
અને એમાં તમને ખબર હોય તો ખમણના બી ઘણા બધા પ્રકાર હોય છે, જેમ કે નાયલોન ખમણ હોય વાતીદાર ના ખમણ હોય
હા હા હોય ને. પછી હોય.
હા સુરતમાં તો એ ખુબ જ પ્રખ્યાત હોય છે.
હા સુરતમાં રસા વાળા ખમણ બહુ પ્રખ્યાત હોય.
હા અને ખમણની ઉપર બી અમુક લોકો આમ તડકા જેવું નાખતા હોય કે જેનાથી એનો વધારે સારી રીતે દેખાય
હા એના ઉપર રાય છે, પછી અ લીમડાના પત્તા છે, હિંગ છે. બધાનો વઘાર કરે અંદર ખાંડ નું પાણી નાખે એટલે ગળચટા થાય તો ના લોલખ મળ એટલે એની સોફ્ટનેસ હોય અને ગળ પણ હોય.
હા ખુબ જ પોચા હોય છે, લાઈનોન ખમણ તો.
હોય. અને મીઠા હોય. અને ખાટા વાટીદાળ ના હોય તો એમાં થોડું ખાટું હોય ખટાસ વાળું અને એમ થોડી ભરભર ભૂકો થઈ શકે પેલામાં પાણીનું પ્રમાણ વધારે આવે. અને આની અંદર વાટી દાંના એટલે કેવું કે થોડું ભરભર ભૂકો થાય આપણે ખમણી બી થઈ શકી એ ખમણી બી બની શકે ખમણના.
હા સાચી વાત છે, તમને તો સરસ બધું બનાવત આવડે છે
હા તમારે પણ શીખવું છે, આવજો મારી પાસે હું તમને બતાવીશ.
હા અને અમુક લોકો તો ખમણ ઉપર હા ખમણ ઉપર અ નારિયેલ નું છીણ પણ નાખે છે.
હા એ પણ ના ખાય ન છીન પણ ના ખાય ઉપર ધાણા ભભરાવાય છે. કોથમીર એ ધાણા પણ ગભરાવાય છે, ને ખાવામાં પણ બહુ સરસ લાગે ધારો કે રસ બનાવ હોય તો રસ પુરી અને ખમણ એવી રીતે કરી પછી દાળ ભાત શાક સાથે બી સારા લાગે છે.
હા બરાબર.
એની સાથે પણ
હા અને થોડું ખમણ જેવા દેખાતા જ ઢોકળા પણ ખૂબ જ પ્રખ્યાત છે.
હા પણ ઢોકળા માં કેવું છે. કે ઢોકળા ની અંદર ચવ ચણા ની દાળ સાથે ચોખા આવે છે બીજું બીજી વસ્તુ ઉમેરાય છે અને અ ખમણમાં ચણા નો લોટ વપરાય ઢોકળા પણ સારા લાગે. લાગે છે એ ખાટા ખાસ છાસ દહી માં પલાળે છે તો એને આથો આવે એટલે એ પણ ખુબ સરસ લાગે છે. ગુજરાતીઓને તો ખમણ અને ઢોકળા તો બહુ જ ભાવે.
હા સાચી વાત છે અને આપડે શરીરની રીતે જોવા જઈએ તો ખમણ માં ચણાનો લોટ એટલે એમાં ખુબ જ પ્રોટીન હોય. તો એ ખુબ સારું છે. ખાવા માટે અને ઢોકળામાં બી અમુક લોકો સોજી ના ઢોકળા બનાવે. તો એ તો આ વજન ઉતારવા માટે ને ડાયટ માટે ખુબ જ ઉપયોગી છે.
હમ એ પણ સરસ લાગે. અને સારા છે એટલે કોઈ પણ ગુજરાતી વાનગીમાં શરીરને ફાયદાકારક જ છે. કે આપણે શરીરને અમુક પૂરતું પોષણ મળી રહે આ બધું પહેલા થી આ બધું જમવાનું જે બધા જૂના એમને કાઢ્યું છે તો એમ કે ભઈ અમુક વખતે ગણાય માટે
હા બરાબર છે અને હવે આપણેે ખમણ ની વાત કરીએ તો એમાં તો અ ગરમીમાં પણ ખમણ ખૂબ ખાવામાં આવે છે અને તમને ખબર હોય તો ગરમીની સિઝનમાં તો કેરીનો રસ લોકોને કેટલો ભાવે છે
હ હા બઉ જ ગરમીની સિઝનમાં તો સરસ લાગે છે.
હા જેવી ગરમીની સી ઝન આવે એટલે કેરી આવવાની ચાલુ થઈ જાય અને પછી બધા લોકોને રસ ખુબ જ ભાવે છે અને એમાં બી કે કેટલા બધા પ્રકારની કેરીઓ હોય છે.
હમ હ એ તો કેસર કેરી આવે લંગડો કેરી આવે.
લંગડો કેરી આવે કેસર કેરી આવે પછી રાજા આપરે રાજાપુરી પર રાજાપુરી અથાણા માટે હોય ને કેસર કેરી રસ કાઢવા માટે છે. કેરી તો ગુજરાતમાં મરે પહેલા નંબર નું કેરી ફ્રૂટ નો રાજા છે.
હા સાચી વાત છે એને ફળો નો રાજા કહેવામાં આવે છે. તમને ખૂબ જ સારું જ્ઞાન છે કેરીઓ માટે. એટલે અથાણા બી ખુબ જ પ્રખ્યાત છે. આપડે જોવા જઈએ તો અથાડા પણ કે ટલા બધા પ્રકારના બની શકે છે કેરીથી.
હા અથાણા પણ સારા એવા બની શકે છે કેરી લસણ કેરીનું બની શકે છે ચણા મેથીનું કેરીનું બની શ કે છે. પછી મુરબ્બો બની શકે છે છૂંદો બની શકે છે એમાં તડકા છાડાનો છુંંદો બની શકે છે.
હા એમાં ઉનાળા ની સિઝન હોય. એટલે તો બધાના ઘરે રસ બને અને અ થાળા બને એમાં જ આખી સીઝન પતી જાય.
અથાણા બને હા પછી સાથે સાથે મસાલાની બી સીઝન સાથે આવે ઘઉંની સીઝન ચોખાની ઘઉંની સીઝન પણ સાથે આવે. એટલે ગુજરાતીઓને એ મહિનામાં તો વધારે જ કામ કામ પણ એ પડે ને બજેટમાં પણ એ પડે એટલે પૈસાના ઘર ખર્ચ ના બી એ પડી જાય કે ભઈ આ બધા આ વખતે વધારે ખર્ચો આવી જશે આ મહિનામાં કારણ કે થાણા ની સિઝન આવે સ તે મસાલાની સી જન આવે.
હા સાચી વાત છે એમાં અથાણા ને અથાણાનો મસાલો એ બધું અલગથી લાવાનું પછી કેટલા દિવસ સુધી એને
હા અટમાનું મસા હાલો લગતી હો
હા.
હ પછી સાથે સરસ છે એનારે જે જે રીતના બનાવ જે પ્રમાણે બનાવ હોય કેમાં
હા તમારો અવાજ થોડો ક્લિયર નથી આઈ રહ્યો તો થોડું સારું નેટવર્ક આવે એવી જગ્યાએ બેસજો ને.
હલો.
આજુબાજુનો થોડો વધારે અવાજ આવતો હતો એટલે.
હમ.
તો તમને કયું કયું અથાણું બનાવતા આવડે છે?
મને જણ મી કેરી નું આવડે છે પછી ખાટું અઠાણું આવડે છે ગળિયુ અઠાણું આવડે છે કેરી લસણ નું આવે છે.
હા અમારા ઘરે પણ ચણા મેથીનું અથાણું છે પછી છુંંદો છેઅન કેરીનું અથાણું લીંબુનું અથાણું એવું બધું ખુબ વધારે બને અને બધાને ખુબ જ ભાવે છે એટલે અડધું અથાણું તો જે ઉનાળાની સીઝનમા બને ને એમાં જ પુરુષ થઇ જાય એટલું સરસ બને.
હ અમારે બધા જ અથાણા બની ગ છે અમારા ઘ અરે મારા બાકોને પણ ચણા મેથી કેરી નું અથાણું આવે છે પછી તડકા છાડાનું છુંડો બનાવીએ છે એ પણ ભાવે છે.
હા, સાચી વાત છે. તમને ખબર છે છુંડામાં કયો કેરીનો ઉપયોગ થાય છે?
હા, ખબર છે ને રાજાપુરી કેરી નો અ. રાજાપુરી કેરી ઉપયોગ થાય છે.
અને એમાં તો અમુક જ ગ્યાએ એનો રેડીમેડ એટલે છીણ પાડીને પણ લોકો વેચે છે. તો આપણને મહેનત પણ ના પડે બોવ.
હમ્મ અં. હા અત્યારે જમા અત્યારના સમયમાં ટાઈમ સમય ઓછો હોય ખુબ. પણ મળી શકે છે અને ઘરે પણ કરી શકીએ છે. ઘરે પણ આપણે છીમ બના પાડી શકીએ છે. પણ સમયના અરર કે ભઈ અરે તૈયાર પ મડી જાય.
સાચી વાત છે.
ઈ જાય છે. તો ઉમેરવાન જે આવે છે એ મસાલા
હા. ખુબ જ સારું લાગ્યું તમારી જોડે અલગ ગ અલગ પ્રકારની વાનગીઓની વાત કરવામાં આપણેે ફરી ક્યારેક શાંતિથી બધી વાનગીઓની વિસ્તાર થી વાત કરીશું. ખુબ જ સારું જ્ઞાન છે તમને બ ધામાં હા. સારું. નમસ્તે.